હલો
હા આવે છે અવાજ આવે છે હા
કેમ છો મજામાં
હા એકદમ મજા
હા તો ચાલો ને જ આપણે ઓનલાઈન ખરીદી વિશે પર આપણે વાત કરીશું આપણે
હા તો રાજપ્રત વિષય લાગે છે.
હા એજ ને અને પેલાના તો લોકો છે ને બજારમાં જઈને વસ્તુ ખરીદ તા હતા પણ હવે છે ને ઘણા લોકો મોબાઈલ અથવા કોમ્પ્યુટર થી પણ આમ ખરીદી કરે છે શું તમે ઓનલાઈન ખરીદીનો અર્થ તમને ખબર છે
ક્યારે આવો થાય
તમારો થોડોક અવાજ નથી આવતો પ્રોપરલી થોડોક ધેરાય છે હલો
હલો હલો
ચહેરાય છે અવાજ તમારો હલો હા બોલો બોલો હલો
હાલ હલો
હા બોલો બોલો થોડોક મોટેથી બોલો ને અવાજ હા થોડોક પાત્રો આવે છે પણ વાંધો નહી હા બોલો ને
આયો અવે અવાજ
હા હવે આયો હવે આયો હા બોલો
હા તો આ રીતે દ્વારા
હા એજ અને આ પદ્ધતિ થી છે ને ઘણા લોકો આમ સુવિધા મળે છે લોકોને અને કેવાય ને કે ઘરે બેસીને વસ્તુ જોઈ શકાય છે આમ કેવાય અને સમય ની પણ આના કારણે બચતબી થતી હોય છે એમ કેહેવાય ને. હલો
હલો
તમારો અવાજ છે ને બહુ જ ઓછો આવેછે હલો થોડીક જગ્યા બદલજો એવું હોય તો
હલો
હા હવે આયો હવે આયો હલો બોલો બોલો
હા એટલે એજ કે સમય ભી બચે છે ને તમે
પાછો કરતો રહ્યો. હમ્મ બરાબર છે અને બજાર સુધી જવાની જરૂર પણ પડતી નથી આમ કેવાય ને. કે વિવિધ કંપનીની વસ્તુઓ છે ને એક જ જગ્યાએ જોઈ શકાય છે. અને તેની કિંમત પણ આમ સરળ રીતે આમ સરખાવી શકાય તમને ખબર અજ જશે ઓનલાઈન શોપિંગ એટલે હે.
હા, ખૂબજ અહ તો ઓનલાઈન શોપિંગ વધારે પ્રિફર કરું છું આમ તો પણ કેવું કે ઓફલાઈન બી કરવી જોઈએ જે એનાથી શું આપડા આપડા આજુબાજુ ના લોકોને બી રોજગાર પ્રાપ્ત થાય.
શું વાત છે. તમારી તો વાત મને દિલને છુવી ગઈ આમ કેવાય ને. કે તમારી બિલકુલ સાચી વાત કે જો નાનું અમતું વસ્તુ લેવું હોય આમ તો પછી આપડે બજારમાંથી પણ લઈ શકાય થોડીક આડસ આવતી હોય તો પછી ઘર બેઠા પણ આપડે મંગાવી શકાય. કવાયને. એને તો આપડા ઓનલાઈન શોપિંગ કે છે કે ઘર બેઠા કઈ બી વસ્તુ આપડા ઘર સુધી આવી જાય. અને આ ઓનલાઈન શોપિંગના કારણે કો બહુ બધા લોકોને રોજગારી પણ મલે છે અને દુકાનદાર ને નુકસાની પણ થાય છે અનેના બે કહેવાય ને કે એક સારું એક છે અને એક ખરાબ પણ છે એમ કેવાય હવે.
હા.
એવું છે બોલો હલો. શું?
ઓનલાઈન શોપિંગ પર કંપની ઉપર
તમારો અવાજ પાછો ગતો રહ્યો.
જેના ફાય હલો.
હા બોલો બોલો.
આયો અવાજ હલો.
હા આવાજ આયો આવાજ આયો બોલો બોલો.
હા તો ઓનલાઈન શોપિંગમાં તમને વિવિધ કંપનીઓની વસ્તુ એક જગ્યાએ જોવા મળી જાય છે.
બિલકુલ એ જ ને આમ કહેવાય કે એક જ વેબસાાઈટ પર બધું જ વસ્તુ મલી જાય આપડે જેમ કે એમેઝોન લઈ લે હતા એના પર આપણને ટીવી થી લઈને કપડાંથી લઈને વોશિંગ મશીન થી લઈને બ ધુંજ આપણને મળી જાય છે તેને આપડે ઓનલાઈન શોપિંગ કહીએ છે.
હા, એ તને કેવાય કે ઘણા વખતથી આમ છાસ છૂટ પણ મળી જાય છે વખતથી.
હા એ પણ છે આમ કેહેવાય ને કે, ને આ ઓનલાઈન શોપિંગ કેમ કેવું છે, આમ કેવાય વધારે કેમ વપરાય છે, કારણ કે તેઓ છે, ને આપડે ઘર બેઠા જ આપણને બધું મળી જાય આપડા આપડે કેવાય ને કે ઘરની આગળ જ બહાર જ આપડે ઘરમાં અને આપડે જે ઓ ઓફલાઈન જે શોપિંગ કરી ને તેમાં તો કોઈ આપણને એવું કશું આપણને મળતું નહી, આપડે પોતે જવું પડે છે. અને ઓનલાઈન શોપિંગનો ફાયદો પણ એવો છે કે આપડે ઘર બેઠા આપણે પ્રાઇસ પણ જોઈ શકાય તેની કિંમત કેટ તી છે. પછી તેના પર આપણે કેટલા બધાં ડિસ્કાઉન્ટ પર રન થતા હોય છે. પણ આ બધું ઓફ ઓફલાઈન શોપિંગમાં આવું કશું દુકાનદાર આપણને આપતો નથી તેથી બધા લોકો છે ને ઓનલાઈન શોપિંગ જ પ્રિફર કરે છે હું તો માનું છું. તમે શું માનો?
હા, એ અને ઓનલાઈન શોપિંગમાં કેવું કે અહ ઇલેક્ટ્રિક વસ્તુઓ બહુ શાંતિથી જોઈ શકો છો બધું ભેદભાવ જોઈ શકો છો કે કરું સારું કરું ખરાબ.
હા, એ તો છે. એ તો બિલકુલ સાચી વાત છે. પણ કેહેવાય છે, ને આજકાલ તો આમ રિટર્ન પોલિસી પણ હોય છે. તેથી કઈ વાંધો તો નહી થતો. એટલે ચાલી જાય કે ઓનલાઈન શોપિંગ કરી દઈએ પછી જો ખરાબ નીકરયુ વસ્ સ્તુ તો પછી રિટર્ન કરાય દેસું પણ આપણે ઓફલાઈન સોપિંગ માં એવું બઉ ઓ છું જોવા મળે છે, તમે જોયુ હોય તો આજકાલ.
હા, એજ. એકદમ સાચી વાત કહી તમે ને! કહેવાય કે ઓનલાઈન શોપિંગ કરો તો તમને ત્યાં. નીચે એના રિવ્યુઝ બી મલી જાય, કે આ વસ્તુ કેવી સારી છે? ક્વલિટી કેવી છે? અને
હા, એ તો તમારી સો ટકાની સાચી વાત કીધી કે તમે રિવ્યુ જોઈને જ આપણે આપણે કઈક વસ્તુ લેવું હોય, તો તેને નીચે રિવ્યુ જોઈને જ આપણને ખબર પડી જાય કે કેવું વસ્તુ શું છે? કેટલુ છે?
હા, એ જ. એને કેવાય કે કેટલી વાર તો આમ ઓછી કિંમત દેખાય, પણ પછી આમ એક વસ્તુ તમે લેવા જાઓ તો બીજી વસ્તુ બી લઈ લો. જેનાથી સુ કે ખર્ચો વધી જતો હોય છે.
હા, એ વાત તો છે. બિલકુલ, તમારી સો ટકાની વાત છે.
હા, જેમ કે એમાં તમે ઉદાર રણ લઈ લો કે તમે મોબાઈલ મંગાયો, તો સાથે સાથે નીચે ઓપ્શન આઈ જાય કે કવર તો તમે કવર બી લઈ લો પછી બીજો ઓપ પ્શન આવે કે ટફન ગ્લાસ. તો તમે એ બી લઈ લો. તો એનાથી સુ તમારો પાંચસો હજાર નો ખર્ચો વધી જાય
હા, એ વાત તો છે, કે ઓનલાઈન શોપિંગ આઈ ગઈ છે ને તો તેનાથી છે ને આમ પૈસા બચ તા નથી પણ ડબલ જ જતા રહે છે, આમ કહેવાય ને ખિસ્સામાંથી આમ કેમ કે ઘર બેઠા આપણને બધું મલતું હોય, એટલે આપણે મંગાઈ મંગાઈ કરીએ, ને તે આપણને બધું ગમત થી ગમી જાય તો પછી, એટલા સામે પૈસા પણ આલવા પડે. તેથી એ લોકાનો પણ ફાયદો થવાનો છે, ખાલી નુકસાન તો દુકાનદાર વારાને થવાનો છે. અને ઓનલાઈન અને જોવા જઈને તો ઓનલાઈન શોપિંગમાં આપડે લઈ લઈએ, ટીવી થી લઈને રસોડાની ઘર વપ પરાશની કઈ પ બી વસ્તુ, બધું જ ચમચી, વાસણ, બધું જ મળી જશે, જે આપણને દુકાનમાં જે. એટલું મળતું હશે ને એટલું બધું જ આપણને આજકાલ તો ઓનલાઈન માં મળી જાય છે. એટલે આજકાલ તો એટલે જ લોકો ઘર બેઠા પ્રિફર એજ કરે છે, કે ભાઈ ઘર બેઠા બધું આડ બધું મલ્ત તો એ તો પછી ગામમાંથી આપડે શહેરમાં જવાની શી જરૂર છે, એવું બધા કે.
હા એ ભી છે, પણ કેવું ઘણી વાર એવું થઈ જાય કે લોકો આમ વસ્તુનો ફોટો જોઈને તરત નિર્ણય લઈ લે છે, કે મારે આ વસ્તુ મંગાવી પણ જયારે વસ્ તું ઘરે આવે તો તદ્દન અલગ જ હોય.
હા એ વાત તો સાચી છે કે કઈક ફોટામાં કંઈક અલગ બતાડતા હોય કારણ કે એ વસ્ તું ઓનલાઈન છે, એટલે એ સ્કેમ પણ અડધી ફેર કેવાય કેવાય ને કે આ કઈક ફ્રોડ થયું એનાથી પણ બચવું ખુબ જ જરૂરી છે આમ, કેમ કે ફ્રોડનું કોઈ લઈ નાલે, કે આ તમારે તમારી જોડે ફ્રોડ નહી થાય, તમારે સુરક્ષા રાખવી જોઈએ કે તમારે કોઈને ઓટીપી ના આલવો જોયે એવું બધું. કેમ કે ફ્રોડ વાળા તો ફ્રોડ કરશે જ તમારી જોડે. પણ ધ્યાન તમારે રાખવાનું છે.
એકદમ સાચી વાત. કઈ એટલે દેતા પેલા હું તો કઉ કે યુટ્યુબ પર એ બીજી ઘણી બધી વેબસાઇટ પર આપણે રિવ્યુ જોઈ શક
હા, એ વાતતો બિલકુલ સાચી તમે કીધી.
હા અને જેમાં કે તમે ફ્લિપકાર્ટ પરથી મંગાવો તો એક જ વસ્તુ અલગ અલગ પ્રાઇઝ પર તમને જોવા મળતી હોય છે. એટલે એમાં પણ ક્વોલિટીનો ફેરફાર થઈ શકે
હા એ વાત તો સાચીને ઓનલાઈનમાં અડધી ફેરતો આમ કેવાય ને સ્કેમ થવાનો પણ ચાન્સીસ વધી જાય બતાડતા હોય કઈ અને નીકળે કઈ વસ્તુ. તું મારી જોડે તો એક વાર આ બનાવો થઈ ગયેલો છે એટલે મને ખબર છે આ તો.
ઓ હો એવું થયુ
હા બધું એવું છે, એમ કેવાય ને અને આજકાલ તો ઓનલાઈન શોપિંગ માં છે ને આમ બહુ બધું આમ રસપ્રદ થઈ ગયું છે કેવાય ને કે લોકો આજકાલ કહેવાય ને કે તેનું આમ કેહેવાય, કે લગન હોય ને તો એ બધું ઓનલાઈન જ મંગાય દે છે.
હા એ ભી છે આજકાલ ઓનલાઈન નો જમાનો જ વધી ગયો છે ને
હમ એજ ને બિલકુલ સાચું તમે કીધું કે ઓનલાઈન સમય ના લીધા ઓનલાઈન શોપિંગ ના કારણે આ બધું કેવાય ને કે બઉુ પૈસા ના ખર્ચા અને બધું વધી ગયું છે ત્યાં આપણને કાબુમાં લાવવું પડે. ખુબ જ જરૂરી છે, આમ કેહેવાય ઓનલાઈન શોપિંગ છે, સારી બટ તેના સારા અને નેગેટિવ બંનેઓ આપણેે ધ્યાનમાં રાખવા જોઈએ, હું તો અંતે એજ કવ બરાબર ને.
બિલકુલ બિલકુલ ને છેલ્લે કેહેવાય કે આપડ ઓટીપી અને પાસવર્ડ એ એકદમ સાચો રાખવો જોઈએ.
બિલકુલ સાચું કીધું કે ઓનલાઈન શોપિંગમાં ઓટીપી ન પાસવર્ડ એકદમ સાચવું જોઈએ. આ ને આ વિષય પર જેટલી વાત કરીશું ને એટલી ઓછી છે પણ આપણે ચો નવા વિષય પર ફરીથી વાત કરીશું કઈ નહી તારે. હા ચાલો મલીયે
હા